હ મેં તો મજામાં છું, તું કેમ છે?
મેં પણ મજામાં છું. મે સુખી મેં શું કેવું તને મને છે ને વાનકીઓ વિશ જે છેન, જરાક જાણકારી જોઈતી હતી.
અચ્છા, વાનગીઓ વિશે?
હા વાનગીઓ વિશે.
હા તો, કઈ વાનગી વિશે જાણકારી જોઈએ તને?
અ જે ભારતમાં બનતી હોય ને તેવી વાનગીઓ જેમ કે દાળ ભાત, કડી ખીચડી, રોટલી શાક, રીંગણ બટેકાનું શાક, એ બધી વિશે.
અચ્છા તો તે કઈ રીતે બનાવાની છે એ વિશે જાણવું છે કારણ કે તું બહાર દેશમાં છે તો તને ખોરાક બનાવતા નથી આવડતું એટલે.
હા, એટલેજ.
હા તો જો દાળ ભાત છે ને તે સ્ટાર્ટિંગમાં છે, ને દાળ જે છે ને તો તુ દાળ ની બી વેરાયટી છે, તો જેમ કે તુવેરની દાળ છે, મગની દાળ છે તો આપણે તુવેરની દાળ બનાવવાની હોય ને તો છે ને જો એક છે ને કુકર લેજે તેમાં પેલા તો તું જે દાળ છે ને તે ધોઈ કાઢજે, હ ને?
સારું.
હા પછી છે ને, તે કુકરમાં છે ને, બધી અ દાળ છેને જેટલી તને જોઈએ તેટલી લઈને ધોઈ પછી તપેલીમાં છે
કેટલી મુઠી દાળ લેવાની??
તો એક જ છે તો પછી એક મુઠ્ઠી લેજે, પછી બે હોય તો બે મુઠ્ઠી, એટલે જેટલા હોય તેટલી મુઠ્ઠી દાણ લેવાની હોય છે.
હા, સારું.
હા પછી છે ને, તે દાળ છે ધોઈ કાઢે ને તો પછી બાફવા માટે મુૂકવાની હોય તો તેમાં હળદર, મીઠું, પછી જરાક ઓઈલ છે ને તેલ નાખી દેજે પછી તોળ સીટી આવે ત્યાં સુધી તેને બાફવા મૂકી જ જે.
હ, તામેટુ નિ નાખવાનુ એની
જો, ટામેટાનું શું છે, કે ટામેટુ તું દાળમાં વાફવા ટાઈમ પર પણ નાખી શકે અને પછી ઉપરથી પણ નાખી શકે, કારણ કે જો ગુજરાતી દાળ બનાવી હોય ને તેમાં લોકો શું કરે, કે પહેલા છેને ખાલી મીઠું અને હળદર જ નાખે છે, પછી ઉ પર થી તામેટા નાખે છે.
અચ્છા સારું, એમાં ગોળ અને આમડી નાખીએ તો?
હા એ બધી છે તે આવશે ને પછી જ્યારે આપણે વઘાર કરીશું ને દાળનું જેમ કે જીરું, રાય, પછી જે મસાલો જેમ કે તજ, લવંગ, બાદિયા હોય અને પછી લાલ મરચા એ બધું નાખીએ પછી તેમાં દાળ નાખી દીધું, ટામેટા છે દાળમાં પેલા બફાઈ એ તે ઉપરથી નાખી દઉ ત્યારે બફાઈ ગયા ત્યારે દાળ નાખી દે પછી ગોળ અને આંમલી તે નાખીને પછી ફરીથી એ કાર વઘાર કરી દેઆનો તો થઈ જશે દાળ તો આપડી પરફેક્ટ ગુજરાતી દાળ બની જશે.
અચ્છા હા સારું, અને કડી કેવી રીતે બનાવવાની હોય કેમ, કે ચ ને મારે કાઢી બહુ જ ગમે પણ મને સર બનાવતા નથી આવડતું છે.
કઢી છે ને તો બોજ સિમ્પલ છે વાનગી યા, એમાં જો શું કરશે પહેલા તો તું હે ને છાાસ તો આપણે હોય જ કોઈ પણ કંપની ન છાાસ લઈ લેજે, પછી તપેલી હોય ને
હા
તો તેમાં તે જો તપેલી છે તેમાં તેલ નાખજે અને પછી વઘારનું બધું જે સામાન મેં તને કીધું તજ, લવિંગ બાદિયા, એ બધું હોય અને જે આપણે કઢી બનાવવાનું જે પ્રિપરેશન પહેલા કરવાનું હોય ને તેમાં છાસ, પછી બેસન બેસન છે થોડું થોડુંક જ લેવાનું વધારે લેશે ને તો કડી જાળી બની જશે, તો
હા હા મે સમજી ગઈ. અચ છેને હવે કડી એમ બનાવી શકું. અને મને વઘારેલી ખીચડી પણ બનાવવાની હતી તો મેં એના માટે તને કીધૂ તો મને કહે કે એમ અ સારી રીતે જતી છું કે ની?
જો વઘારેલી ખીચડી છે ને તો એમાં તો પેલા આપને શાકભાજી જોઈએ ટામેટા, કાંદા પછી બધી જ વેજીિટેબલ્ શાકભાજી હોય ને તે બધું જ જોઈએ ગાજર પણ નાખી શકીએ, આપણે વટાણા પણ નાખી શકીએ, ફ્લાવર છે તે પણ નાખી શકીએ અંદર પછી બધી મસાલાઓ જોઈએ આપણને તૈયાર હોય પછી તેલ લો અને પછી ત્યાં બધું નાખીને આપડી જે બધી શાકભાજી કાપેલી છે સામેલી છે તે નાખી દેવાની પછી તેમાં બધા મસાલા નાખી દેવાના પછી તેને બે ત્રણ મિનિ સુધી રાખવાનું પછી જે તેલ હોય ને તેનું છૂટું પડી જાય ને
હા.
તો એના પછી છે ને આપણે જે ચોખા ધોઈને મુૂકેલા હતા એ નાખી દેવાના, પછી હલ જરાક પાણી નાખી દેવા અને કુકર ની એક સીટી આવે ત્યાં સુધી પકવાનું એને તો આપણે વઘારેલી ખીચડી બની ગઈ.
અચ્છા હા સારું હતું મેં તને કોલ કરી મેં તો બસ મેગી ને મેગી નૂડલ્સ એ બધું જ બનાવ્યા કરું. પણ મને આ બધું ખાવાનું હતુંને એટલે મેં વિચાર્યું કે તને કોલ કરીને વાનગી વિશેની જાણકારી લઈ જ મૂકુ. અને મને છેમ બીજે બધી જાન કારી પણ જોઈ ત્યારે તો મેં તને પૂછું અને તને તેમ તો આવડતું જ હશે ને બધા ટાઈપના ખાવાના બનાવવાનું?
હા મને બધા ટાઈપનું જમવાનું બનાવતા આવડે છે.
હા તો મેં તને પૂછું હા ને મને છે ને અ અ રીંગણ બટેકાનું શાક પણ બનાવવાનું હતું, કોબીનું શાક બનાવવાનું હતું.
જો રીંગણ બટેકાનું શાક છે ને તે ગુજરાતીઓમાં બહુ બનાવે છે તો છે ને એના માટે જો આપણે છે ને રીંગણ છે, બટેકા છે તે સારી રીતેના મોટી મોટી કાપવાની હોય છે.
અચ્છા હા પછી?
હા પછી છે ને તેને બાફી લેવાનું ખાલી હળદર ને મીઠું નાખીને છે તું એ જે કુકરમાં બાફી લીધું ને તેલ એ બધું નાખીને
હા.
પછી એને અલગ થી તેમાં ટામેટા પછી બધા મસાલા હોય તે પછી આંબળી ને ગોળ એ બધું નાખીને એની ગ્રેવી બનાવવાની.
અચ્છા હા પછી હું કરવાનું?
પછીની જો ગ્રેવી બની ગઈ ને એના પછી તેને તે જે રીંગણનું શાક છે ને એમાં નાખી દેવાનું.
હા.
પછીને ચલાવાનું બે ત્રણ મિનિટ સુ પાણી સુખાઈ જાય તો આપડુ મસાલા વાળું રીંગણ તૈયાર છે.
આ તો બહુ જ એમ ઈઝી છે બનાવવાનું મેં એમ જ વિચારે કર્યું કે બો તેમાં મ મથામણ કરવાનું હશે પણ કેટલુ ઈઝી છે.
ના એ તો બવ જ ઈઝ છે રીંગણ છે ને તે બહુ ઈઝી છે પછી દાળ થઈ ગયા આપણે કડી થઈ ગઈ એ બધું બહુ જ ઈઝી વાનગીઓ છે. આપણે આરામથી બનાવી શકીએ.
અને મેથીના થેપલા બનાવવાની હોય તો કેવી રીતે કરવાનું? એટલે મેથીને કેવી રીતે લોટમાં એમ કરવાનું?
જો મેથીના જે થેપલા છે ને
હા.
તેના માટે છે ને આપણે અ મેથી છે ને સામળી લેવાની પહેલા તો નાની નાની કાપીને પછી લોટ હોય ને ઘઉંનો લોટ એમાં જરાક હે ને બેસન હોય ને તે ચણાનો લોટ હોય ને તે નાખી દેવાનું પછી આમાં બધા મસાલા, નમક હોય મીઠું છે, હળદર છે, પછી તીખા મરચું છે બધું નાખી દેવાનું મેથી નાખી દેવાનું, પછી લોટ આપણેે ગૂંથી લેવાનો પછી થેપલા જેવી રોટલી બનાવી ને કડક કરવી હોય સોફ્ટ હોય કઈ પણ પણ આપણે તેવી રીતે બનાવી શકીએ છીએ.
અચ્છા અને મને અગર પે ઢોકળા એ બધું બનાવનું હતું સવારે નાસ્તો તો એ કેવી રીતે ઢોકળા કેવી રીતે બને?
તો ઢોકળા બનાવવામાં તો એ છે ને જરા બો એટલે એમાં છે ને ચોખાનો લોટ જોઈએ એ ચોખાનો લોટ ના જોઈએ એમાં તો હા ચણા નો લોટ જોઈએ એમાં, પછી એમાં હળદર, મીઠું, પછી ખાવાનો સોડો, લીંબુ નું પેલું ફૂલ આવે તે એ બધું નાખીને બેટર તૈયાર કરવાનું પછી કુકર આવે જેમાં બાફે તેમાં નાખી નાખી દેવાનું પછી પાંચ પંદર મિનિટ સુધીને એને અંદર બાફી નાખવાનું પછી એ થઈ ગયું પછી એમાં આપણેે વઘાર કરી દેવાનું ઢોકળામાં થઈ ગયું.
અચ્છા હા અને છે ને પોહા કેવી રીતે બનાવવાના હોય એટલે પોહાને પેલા એમ ધોઈ મૂકવાનુંય પછી ડાયરેક્ટ બનાવી મૂકવાનું કેને રેસ્ટ કરવા માટે રાખવાનો પોહાને.
ના પોહા છે ને આપણે છે ને પોહા બનાવવા માટે. જો પોહા છે ને આપડણે પોહાને પેલા ધોઈ લેવાનું. પછી એમાં સિ સિંધાણા સિંધાણા સિંગાણા
હા
સિંગદાણા, કડી પત્તા એ બધું લઈ લેવાનું અને પછી અંદર આપણે નમક, મીઠું એ બધું નાખીને બનાવી શકાય. કેમ કે જો પોહાના તો મને પણ એવ કેટલું આઈડિયા નથી. મેં ગુજરાતી વાનગીઓ બનાવી છે પણ મને પોહા ની ગમે, એટલે મેં એ શીખ્યું જ નથી પોહા બનાવતા.
અચ્છા, હા હા અને બીજું હું કેવાય, રોટલી કેવી રીતે બનાવવાની? કેરીનો રસ અને પૂરી હારી લાગતી હોય કે રોટલી સારી લાગે?
જો રોટલી છે તે મસ્ત એના માટે લોટ સારું બાંધવાનો, તો પતલી પતલી રોટલી બને છે. અને પુરી પણ બનાવી શકે પણ રસ સાથે મ મારું ફેવરેટ તો પુરી છે. પણ રોટલી પણ સરસ લાગે. એમ આપણે રસ સાથે ખાઈ શકીએ છે.
હા, અચ્છા, સારું અને બીજું શું શું સારું બનાવી શકીએ આપણે?
જો રોટલી છે, શાક થઈ ગ્યું, પુરી થઈ ગઈ પણ ગુજરાતીમાં છે ને ઊંધિયું બો મસ્ત લાગે, તો ઊંધિયું મેં તને બનાવતા શીખવાડું જો. સૌથી પહેલા બધી સામગ્રીઓ છે. તો ઊંધિયુંમાં આપડા રીંગણ જોઈએ, પછી બધા જેટલી શાકભાજી છે તે જોઈએ. અને આપણે મુઠિયા બનાવી લેવાના પહેલી વાત. તો એમાં મુઠીયા પણ જોઈએ. પછી બધા જે શાકભાજી છે તે મિક્સ કરીને તેમાં મુઠિયા, એમાં હેને બધા મસાલા મિક્સ કરીને પછી તપેલામાં બધા જે મસાલા છે એ નાખી ને, પાણી બધું નાખી દું સ્પાઈસ જે મસાલો છે તે નાખી દો અને પછી તેને પકાવી દો તો ઊંધિયું એમ થઈ ગ્યું, બની ગયું.
અચ્છા, ઊંધિયુ તો મેં આજે જ ટ્રાય કરવા બનાવવા ગયલી. અને છે ને મને એમ અમણાં તો કેરી બો એમ ફેમસ છે. તો કેરીનો રસ બનાવવાનું હતું. એ તો બો જ સિમ્પલને ડાયરેક્ટ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી મકવાનું ને
હા હા મિક્સરમાં દારેક જ એને તો એમ કરી શકીએ આપણે અને બની જ જાય રસ તો બહુ જ સરસ છે ને હમણા ગુજરાતીઓમાં તો રસ પછી પુરી ઊંધિયું એ બધું જ ફેસ્ટિવલ છેણાં હમણાં તો ઉત્તરાયણ આવશે ને ઉત્તરાયણ તો ગયું ને તો કેટલી ભૂલ. કરશ.
હા એ જ પત્રરાની તો ઘયો. અને મે શું કયું. ખબર કે અ પેલી સોયાબીનની શાક આવે બનાવવાની તે કેવી રીતે બને મને જરા કેમ અઘરું લાગે.
સોયાબીન નું શાક એ શું અઘરું છે. સોયાબીનને આપણે પહેલા તો જો કાચો હોય ને તેમાં જે પાણી હોય છે એને ઉબાડી લેવાનું ઉગાળ લઈ ને તો તેમાં મીઠું નાખી દેવાનું. પછી પાણી ઉકળે એલે જે સોયાબીન હોય ને તે નાખી દેવાનું. પછી ગેસ બંધ કરવા પછી થોડુંક ઢાંકી દેવાનું ઢાંકણાથી તો એ છે ને સોફ્ટ થઈ જશે પછી જેમ જરાક લાંબા મોટા મોટા થઈ જશે તો એનું જે પાણી હોય ને તે આપણે નીચોડી દેવાનું. કપડા થી તું ગાડી શકે. છે ને હા ને.
હા.
હા પછી છે ને આપણે ગ્રેવી બનાવાની કોઈ કોઈ લોકો ટામેટા કાનના નાના સમારી લે પણ આપણે આપણે ગ્રેવી બનાવી લઈએ પછી તમ દસ પંદર મિનિટ છે ને આપણે એને કઢાઈ હોય ને આપડી તેમાં સરખી રીતે ચલાવવાનું પછી અંદર પાણી નાખી દેવાનું અને સોયાબીન નાખીને ઢાંકી દેવાનું જયારે પેલી ગ્રેવી સુખાઈ જાય તો બંધ કરી દો જાડી ગ્રેવી પછી ધાણા નાખી દો અંદર થઈ ગયું સોયાબીન નું શાક અને આપણે છે ને હેલ્ધી શાક ખાવાનું તો પછી આપણે સોયાબીન તો આપણેને બહુ જ હેલ્ધી છે.
અચ્છા મેં છે ને સોયાબીનની મને એમ બનાવવાનું હતું પણ મેં શું કરતી પેલું સોયાબીન છે ને એમ જ ઉાડ ઉકાળતી ની એને ડાયરેક્ટ જ બનાવી મૂકતી એટલે હારું જ નહી બનતું હતું.
ગાંડી જ છે તું, હેવી રીતે થોડી બનાવી. એમનેમ કેમ બહુ ગાની યાર.
હા હા અને મેં શું ક્યું મને અગર પનીર બનાવવાનું હોય તો પનીર ઘરે કેવી રીતે બને કેમ કે બહારનું એમ કેમિકલ વાળું હોય, સારું બી નહી મળતું હોય તો પનીર ઘરે કેવી રીતે બનાવે આપણે?
જો પનીર છે તો બઉુ ઈઝી છે જો દૂધ હોય ને આપડે ભેંસ નું હોય, ગાયનું હોય, બકરીનું કોઈના પર દૂધ લઈ લો. એમાં છે ને લી દૂધ ઉકળે ને તો લીંબુ નાખી દેવાનું જરા તો એનાથી દૂધ ફાટી જશે પછી છે ને કોટન ન કાપડ આવે ને એમાં દૂધ નો જે આપણે ફાટી જાય તે એ નાખીને એકમ ચોડી દેવાનો અને પછી કઈ એમાં જે રૂમાલ ના અંદર જે હોય ને કોટન ના. રૂમાલ ના અંદર હા, તો એને કાઢી લેવાનું અને એને એકદમ અચે એના સારી રીત તેનામાં પાણીની રહેેવું જોઈએ, તો પછી એ જે હોય તેજ તો પનીર છે આપડુ, એનાથી પનીર આરામથી બની જશે.
હા, તો આટલું બધું મને પનીર બનાવતા કીધું અને પનીર ની શાક કેવ